હલો હા બસ મજામાં તમે કેમ. પ છો.
બસ શું પણ મજામાં હું આજે તમારી સાથે એક ખુબ સરસ વિષય પર વાત કરવા માગુ છું આજકાલ ફેમલી સાથે કેટલો સમય વિતાવે છે આજકાલની પેઢી અને પહેલા શું વિતાવતા હતા.
હા બિલકુલ ખુબ સરસ આતો વિષય છે તમારો ચલો વાત કરીએ આ ટોપિક પર આપણે.
ફેમિલી સાથે સમય વિતાવવો દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે બટ મને એવું લાગે છે કેમ કે ફેમિલી લોકો સાથે સમય વધારે વિતાવવો જોઈએ.
હા એટલે તમારી વાત જોવા જઈએ ને. તો આમ સાચ ચી છે કે બિલકુલ કે પહેલાના લોક લોકો છે ને ફેમિલી સાથે વધારે સમય વિતાવતા હતા પણ અત્યારના લોકો થોડોક થોડોક શું બિલ કુલ સમય જ ન વીતાવ તા ને અત્યાર ના તો
હા સાચી વાત છે દાદા દાદી કાકા કાકી ભાઈ બહેન બધા સાથેતા મળી જોડીને રહેતા હતા હવે મોટા ભાગના લોકો ન્યુકિલયર ફેમિલીમાં રહે છે.
હા અને કામ અને અભ્યાસ ના કારણે પણ લોકો ઘણા વ્યસ્ત થઈ ગયા છે ને
ની સાઈલણી ફાસ્ટ બની ગઈ છે તેના કારણે તે અમારી સાથે ટાઈમ સ્પેન્ડિંગ પણ ઓછું થઈ રહ્યું છે.
હા પેલા તો સાંજે બધા પરિવારના સદસ્યો સાથે બેસીને વાત કરતા હતા પણ અત્યાર તો એવું બિલકુલ નથી.
હ સાચી વાત છે. પેલા દાદા દાદી બાળકો વર્તો વાર્તાઓ સાંભળતા હતા પરિવારમાં એક જ લાગણી હતી હવે તો એવું વધારે કોઈ પરિવારમાં જોવા નથી મળતું.
બિલકુલ સાચી વાત છે કે ઘણા ઘરોમાં તો દરેક વ્યક્તિને પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે ને હવે તો
હા હા ટેકનોલોજી કમ્યુનિકેશન ને ખુબ સરળ બનાવી દીધું છે જેમાંથી ફેમિલી ઇન્ટરેક્શન પણ ઓછું થઈ રહ્યું છે ઘણા ફેમિલી એકબીજાને ઘણા વર્ષો સુધી મળતા પણ નથી બસ આ ટેકનોલોજી ના કારણે
બિલકુલ અને તમે શું માનો છો. જો કે મોબાઈલ અને સોશિયલ મીડિયાના આમાં મોટા ભાગના આમ કેવાય ને કે મોટા ભાગના ભજવે છે આમ
કર લોકો ઓનલાઈન ફ્રેન્ડ સાથે વધારે કનેક્ટ હોય છે પણ ઘણી વાર પોતાના ફેમિલી મેમ્બર સાથે પણ ઓછી વાતો કરે છે આ જ એક મોટો મુદ્દો છે જેના લીધે ટાઈમ ફેમિલી જોડે કોઈ ટાઈમ સપેડ નથી કરી રહ્યા જે માણસને તમે મળ્યા નથી એ માણસ જોડે તમે વધારે ટાઈમ સ્પેન્ડ કરો છો એનો કોઈ અર્થ જ નથી બની રહ્યો.
ઓહો બિલકુલ તમારી તો વાત ખરેખર આમ વિચારવા જેવી છે ને
હા ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો આજ પહેલા કરતા વધારે જરૂરી બની ગયો છે.
બિલકુલ અને પહેલાના વેકેશનમાં પણ મોટા ભાગે ફેમિલી સાથે જ માનવામાં આવતી હતી ને એમ
સાચી વાત છે ફેમલી પિકનિક ગામની મુલાકાત અને સંબંધીઓ સાથે મળવાનું ઘણું સામાન્ય હતું.
એટલે હવે પણ ફેમિલી ટ્ર્રીપ્સ થાય છે પણ ઘણી વાર તો દરેક વ્યક્તિનુ કેવાય ને કે સિડ્યુલ જ અલગ હોય છે ને તેથી પોતાના પરિવારને ટાઈમ નથી આપી શકતો ને
હા શેડ્યુલ તો બદલાય ગયો છે તમારા ફેમિલી સાથે રોજ તમે કેટલો સમય વિતાવો છો જણાવશો
હા હું પ્રયત્ન કરું છું કે રોજ સાંજે જમતા વખતે બધા સાથે બેસો અને દિવસની વાત કરો
બોવ સારી આદત છે તમારી તમે શું કરો છો.
હલો
હેલોલો
હા બોલોલો અવાજ આજો હલો
હમ હા હા રાત્રે ફેમિલી સાથે ડિનર કર પસંદ કરું છું
જ એટલે તમે તમે એમ કેવા માંગો છો કે આ આદત સારી છે કે ખરાબ
હમ હ આદત સારી હોવી જોઈએ
અને તમે શું કરો છો કે પરિવારને તમે સમય આપો છો કે શું કરો છો
હ ફેમિલી સાથે મોસ્ટલી ટિપ્સ કરું છું જેમાં બોન્ડિંગ રહે છે અનેને સાંજના સમયે સાથે જમવા બેસું છું ઇન્ટરનેટ નો ઓછો ઉપયોગ કરવું
બિલકુલ બિલકુલ આના કારણે આપડે કેવા કે સંબંધ પણ આ બની રહે અને પરિવારમાં એકજૂટ પણ બની રહે પણ આજના પીઢીઓ તો ડાયરેક્ટ કામ કેહેવાય ને કે મોબાઈલ પર જ વ્યસ્ત હોય છે અને જમવાના ટાઈમ પણ મોબાઈલ જ લઈને બેસે જ જેનો અર્થ જ નહી થતો ના વાતચીત થાય છે ઘરવાળા લોકો જોડે જમતા વતે કશું જ નહી ના દિનચર્યા ની વાતચીત થાય છે તેથી આ બધું કારણ છે
હા સાચી વાત છે સાચી વાત છે
અને હવે તો ટીવી મોબાઈલ લેપટોપ અને ઈન્ટરનેટ ઘણું વધી ગયું છે ને તેના કારણે આ બધું જ સમસ્યા આમ કહેવાય ઉત્પાદ થાય છે
હા બાળકો બહાર રમતા અને ફેમિલી સાથે વધારે સમય વિતાવતા હતા પેલા પણ હવે તો બાળકો મોબાઈલમાં જ ટાઈમ વિતાવે છે
હા સીધી વાત છે ને હવે તો ઘણા બાળકો મોબાઈલ ગ અને ઓનલાઈન એક્ટિવિમાં જ વ્યસ્ત હોય છે. ને
હા ફેમિલી સાથે ટાઈમ વિતાવાનો હમને ફાયદો નથી ખબર પડી રહી એના ઘણા ફાયદા છે પ્રેમ વધે છે વિશ્વાસ વધે છે સમજણ વધે છે
સરસ અને જેનાથી આ માનસિક સ્વાસ્થ્ય માટે પણ આમ ફાયદેકારક છે ને
બિલકુલ તમારી વાત એકમ સાચી ફેમિલી સપોર્ટ હોય તો વ્યક્તિ સ્ટ્રેસને સારી રીતે હેન્ડલ કરી શકે છે
મને પણ એવું જ લાગે છે કે આપણે ફેમિલી સાથે વાત કરવાથી આપણો સ્ટ્રેસ અને જીવનની આપણી જેટલી સમસ્યા છે ને એ ઓછી થાય
સાચી વાત છે ઓપન કોમ્યુનિકેશન. ખૂબ જરૂરી છે પેલા ફેસ્ટિવ દરમિયાન બધા પરિવાર સભ્યો ભેગા હતા હતા.
બિલકુલ સાચી વાત છે જેમકે લઈ લઈએ આપડણે ઉત્તરાયણ દિવાળી આમ અલગ અલગ તહેવારમાં આપડા પરિવાર તો એક જૂઠ જ હતા ને.
હો હવે તો રક્ષાબંધનમાં પણ ભેગા નહી થઈ શકતા ટેકનોલોજી લાઈફ સાઈલ એમાં જ બધું બધા બીઝ થઈ ગયા.
બિલકુલ સાચી વાત છે પણ એટલે તો કેવાય છે કે પરં. પરાને જાળવી રાખીએ. તો જ આપડું જીવન કેહેવાય ને કે બધું જ કમ્પ્લીટ રીતે આમ ચાલે પણ પરંપરા જ ના એ ઘરમાં થતી હોય તો પછી આમ કેહેવાય ને ને બધું જ મોર્ડન થઈ જાય એટલે તેથી એ લોકો પરંપરા. પણ જાળવી નહી શકતા એ તો પરંપરા. જે માણસ. ચળવી શકે ને એમનું જીવન જેને એકદમ સરળ થઈ જાય.
હ સાચી વાત છે સાચી વાત છે. તમારો શું વિચારતા ફેમલી પર.
હા જો ફેમિલી સાથે રોજ જમવું જ જોઈએ પછી વાતચીત કરવી જોઈએ અને શું પ્રોબ્લેમ થાય છે અંદર એ પતાવો જોઈએ અને જો આપણે કઈ પ્રોબ્લેમ હોય તો ફેમિલી સાથે વાતચીત કરીએ તો. એનાથી છે ને આપણું મન પણ હળવું થાય અને કહેવાય ને કે આગળ જઈને તકલીફ પણ ઓછી થાય અને સ્ટ્રેસ બી ઓછો થાય. આ બધા કારણથી છે ને આપડે આમ ફેમિલી જોડે. રહેવું જ જોઈએ.
સાચી વાત છે પહેલાના લોકો અનુભવ અને સંસ્કાર વર્ત દ્વારા આગળ પહોંચતા હતા પણ આજ. ફેમિલીેડિંગ જે. તમે કીધું તે ઓછું થઈ રહ્યું છે.
બિલકુલ. પહેલાના જમાનામાં તો લોકો પરંપરાને નિભાવતા. એટલે ફેમિલી આમ એ પણ હતું ફેમિલી બોન્ડિંગ પણ હતું પણ હવે એ લોકો પરંપરાને જ ભૂલી ગયા છે તો પછી આ જોવા તો ના જ મળે આપણને.
સાચી વાત છે તેના માટે આપ ઇન્સ્ટાગ્રામ પર બધાને અવેરનેસ મેળવી જોઈએ.
બિલકુલ એલે તમે એમ કેહેવા માંગો છો કે આપણે ઇન્સ્ટાગ્રામ એટલે મીન્સ કે થ્રુ સોશિયલ મીડિયા થ્રુ આપણે આપ જૂની પરંપરા રિચુઅલ્સ અને બધું જ આપણે આપણા બાળકોને કે જેટલી યુવા પેઢી છે એને સમજાવવું જોઈએ આપણે.
કે હા તમે સમજી શ.
હા બિલકુલ.
અને આજકાલ તો ફેમિલી વચ્ચે પૈસામાં પણ ઘણો પૈસા ના લીધે પણ ઘણો ફેરફાર થાય છે બે ભાઈઓ વચ્ચે ખુબ લડવાર થાય છે તમારું શું કેવું છે.
હા. આ જમાનો જેવો. એ થઈ ગયો છે ને કે પૈસા માટે તો હવે ભય ભય ના રહ્યા અને આમ કેવાય ને કે ફ્રેન્ડ ફ્રેન્ડ ના રહ્યા એવું થઈ ગયું છે જોવા જઈએ તો. કેમકે પૈસા એ આખી આપણા બધાને છે ને. આમ દિરાડ વચ્ચે. પછ આમ દરાડ પાડ લીધી કેવાય ને એવું થઈ ગયું છે અત્યની તો સમયમાં તો કારણ કે અત્યના સમયમાં પૈસાની જ વેલ્યુ બધા કરતા વધારે બોલાય છે.
સાચી વાત છે પણ પૈસા ફરી મળી શકે છે પણ જે સાથે. વાયેલા સમય છે તે ફરી ના મળી શકાય.
બિલકુલ સાચી વાત છે કે પૈસા તો આવતા જતા રે પણ દોસ્તદાર ફેમિલી એ પાછી ના આવી શકે ને.
સાચી વાત છે તે તો ના આવી શકે એના જ કારણે આપણે આપણું આદર કરીને તેમના સાથે ટાઈમ સ્પેન્ડ કરવું જોઈએ આપ ફેમિલી સાથે ફ સાથે.
બિલકુલ એટલે તો કેવાય છે કે રોજ આપડે વાતચીત અને બધું જ કરવું જોઈએ આપણા ફેમિલી સાથે. છો બાર હોય કે ઘરે હોય આપડે આપડું કેવાય ને કે પરંપરા તો નિભાવી. જોઈએ
સાચી વાત છે ઘરે હોય તો ફોનનોો સૌથી ઓછો ઉપયોગ કરો અને ફેમિલી સાથે સારો સમય વ્યત કરવો એવું મારી માન્યતા છે
બિલકુલ બિલકુલ તમારી સરસ માન્યતા છે અને આજે આ ટોપિક પર આપણે જે વાત કરીને મને ખુબ જાણવા મળ્યું અને તમને પણ જાણવા મળ્યું હશે મને એવું લાગે છે
ખુબ ખુબ મજા આવી તમારીડા વાત કરીને હ મળીને ચોક્કસ મોટી ચર્ચા કરીશ
ચોક્કસ મળીને આપડે મોટી ચર્ચા કરીશું હા મળીયે